જમાં તો
બસ જો આ સ્કૂલેથી આવી આજે તો રજા હતી પણ ગઈ કાલે સ્કૂલ નું થોડું કામ લઈને આવી હતી તો અત્યારે કામે થોડુંક પરવારીને અવે આજે રિપોર્ટ કાર્ડ ના રિઝલ્ટ ને બધું બનાવાનું છે તો એ પ્રમાણે હું આ બેઠી છું. આ બનાવવા માટે તમારા છોકરાઓના રિપોર્ટ કાર્ડ ને બધું આવી ગયું કે વાર છે હજુ રિઝલ્ટ પરીક્ષા તો પતી ગઈ હશે ને?
ના ના હજુ હા પરીક્ષા તો પતી ગઈ પણ હજુ રિઝલ્ટ ને એવું બધું વાર જ છે. અમારે હજુ તો બીજી સ્કૂલ ચાલુ થઈ ગઈ. હજુ તો અમારા છોકરાઓ નાના છે ને એટલે હમણાં જ એક્ઝામ પતી એટલે હમણાં હવે થોડાક દિવસોમાં રિઝલ્ટ આવવાનું છે. એટલે એ લોકોને અમે રિઝલ્ટ જોવા જવું પડશે અ એમ તો અમારા છોકરો તો હોશિયાર જ છે પણ હવે આ બીજા જે નવી સ્કૂલમાં મૂકી ને ત્યાં ખબર પડશે હવે એ લોકોનું સુ શું પ્રોગ્રેસ છે? આપણા જમાનામાં તો પેલા તો કેવું હતું કે આપણેે નાના હતા ત્યારે તો આવું કઈ નહી હતું. આપણેે તો આંગણવાડીમાં જતા ભણતા પછી ડાયરેક્ટ જ આપણને તો ફર્સ્ટમાં મૂકી દેતા. પણ આજકાલનો જમાનો એટલો કોમ્પિટિશન નો જમાનો છે કે વાત જ ના પૂછો ના નાનપણથી જ આપણે તો નાના હોય એટલે આપણે ચાલો પ્લેગ્રુપ માં મૂકી દઈએ અને બીજાને દેખા દેખી કરીને આવી રીતના આપણે સ્કૂલમાં મૂકીએ અમે તો જયારે નાના હતા ને ત્યારે આવી રીતના સ્કૂલમાં જતા અને મજા આવતી આંગ આગળવાણીમાં જતા તો તા ભણાવતા પછી ત્યાં જ નાસ્તો ને એવું બધું ખાવાનું આપતા તો એ બધું ખાઈને અમે લોકો ઘરે આવતા પછી મોટા થીયા ધીરે ધીરે તેવી રીતના સ્કૂલ બદલાય એટલે બધા ફ્રેન્ડ લોકો સાથે મળીને ત્યાં અમે લોકો લોકો એકબીજા સાથે ટિફિન શેર કરીને ખાતા પણ આજકાલના છોકરાઓને તેવું આવડતું જ નથી એ લોકો તો શેરિંગ કરવામાં માનતા જ નથી બસ આ મારું છે આ તા છે એવું માંથી જ ઊંચા ની આવે છે. આપણા જમાનામાં તો કેવુ હતું કે બધા સાથે હળી મળીને આપડે રહેતા હતા. ને આજકાલનો જમાનો તો એવું છે કે ફાસ્ટ ફોરવર્ડ અને એ લોકો પોતાની વસ્તુઓ કોઈ આપતા જ નથી એટલે આવું ચાલ્યા કરે છે. તમારું શું કેહેવું?
સાચી વાત છે તમે કીધી તેમ બેેન કે આજના જમાનાના છોકરાઓ છે ને એકલવાયા છે એટલે બધાને ત્યાં એક જ છોકરા હોય કે એક જ છોકરી હોય ને પેરેન્ટ્સ બી છે જે વાલીઓ તે છે ને થોડું હવે વધારે પડતા એ લોકોને છે ને થોડા લાડ લાડ લડાવે કે મારો એક જ છોકરો છે એટલે મારે એને બધી ફેસિલિટી આપવી જોઈએ એમ પણ એવું નથી સમજતા કે એના લીધે છેને છોકરાઓ પર અ શું કે છોકરાઓ પર એની ઊંધી ઈફેક્ટ થાય છે એમ કે એ શીખતા નથી. પહેલાના જમાનામાં એવું કે સાથે પરિવાર બધો આખો સાથે રહેતો હતો. હવે તો ઈનમિનને તીન સાસુ, સસરા હોય તો ઠીક નહી તો પછી પપ્પા, મમ્મીને, છોકરો એટલે નાનો પરિવાર ઘરની અંદર વ્યક્તિ ઓછા એટલે કઈ બી વસ્તુ લાવે તો ભાઈ કોઈને એને આપવાનું પણ ના હોય કારણ કે ન ભાઈ હોય કે ન બેન હોય બરાબર એ લોકોને ભાઈ બહેન હોય તો ખબર પડે કે આપણે કોઈ વ્યક્તિને કે શેર કરીને ખાવું જોઈએ. કે આપણે એક બીજાની સાથે મળીને રહેવું જોઈએ એમ કઈ બી વસ્તુ લાવ્યા હોય હવે આતા ના જમાનામાં તો બધા કેવા હતા કે આપડા આપણે હું પોતે જ ચાર ભાઈ બહેનમાં અ મોટી થઈ છું કે મારા પછી ના ત્રણ ભાઈ બહેન છે એટલે કઈ બી વસ્તુ પપ્પા લાવતા તો લાવતા કે ભાઈ બધા બેસીને સરખી રીતે વેચીને ખાજો એટલે વેચતા આવડતું એમ ને અ શેર કરતા શીખતા એટલે વેચીને બધી વસ્તુ સરખે ભાગે કરીને આપડા ભાઈ બહેનની સાથે મળીને તો પ્રેમભાવ બી વધ બને ને શીખતા કે ભાઈ આ વસ્તુ એકલાય નથી ખાવાની બધાને મારે આપીને ખાવાની છે વળી આપણેે એમ કેતા કે બાને આપો, દાદાને આપો એટલે એ રીતે બી થોડું આમ મ શું કે તમે? કમ્પેનિયનશીપ થોડુંક જેવું એવું આમ રહેતું કે બધાને આપીને ખાવાનું હવે આજ ટ્રેન્ડ હવે છોકરાઓ સ્કૂલમાં જાય છે તો એક જ છોકરાઓ હોય એટલે વાલીઓ બી થોડીક પેમ્પર ને દસ નવી જાતનું એ લોકોને ટિફિનમાં આપે. હવે પહેલાના જમાના તો આપણેે મમ્મી છુદોને રોટલી ભરી દેતા કે ભાઈ કેળુંને રોટલી આપી દેતા. હવે તો એ લોકોને રોજની નવી નવી ફરમાઈશ કે ભાઈ આજે તો પેસ્ટ્રી લાવજે, મમ્મી આજે ફલાણું બનાવજે, આજે ફ્રેન્કી, બનાવજે આજે પાસ્તા બનાવજે કે આજે પીઝા લઈ જજો એટલે છોકરાઓ પણ શું કે કોઈની સાથે બેસીને સ્કૂલમાં પણ શેર ની કરે કારણ કે વસ્તુ બી એવી ભરી હોય કે પીઝા છે તો છોકરાઓનું મન બી લલચાય પણ તે છતાં એ લોકો છોકરાઓ સાથે શેર કરીને નથી ખાતા શીયખા એટલે એજ વસ્તુ છે ને હવે પેન્સિલ કે રબર કે નોટબુક ભી એવું કય હતું ને અમે તો કોઈ દિવસ ચોપડા છે ને પપ્પા નવા લાવ્યા જ નથી એમ ખાલી અમે અમા મારા ભાઈ બેન તો મારા ચોપડા ને હું મારી ફોની છોકરી ના નોટ ને ચોપડાઓ વાપ આપડીને જમે તો મોટા થયા છે કે અમને એ ચોપડા સારા જ હોય છે ચોપડા તો આપણેે શું કરવાનો ઉપયોગ ન કરીએ એમ પણ હવે આજના જમાનામાં છો છોકરા તો બધી વસ્તુ નવી જ માંગે નવી બેગ નવી કમ્પસ નવી પેન્સિલ દેખા દેખી નો જમાનો આવી ગયો છે હવે ને સ્કૂલમાં બી છે ને ટીચરો થોડું એમ તો શીખવે જ છે કે ભ થોડું શેર કરીને ખાવ કારણ કે ટીચરોને બી ખબર હોય છે કે છોકરાઓને આપણે શેરિંગ શીખવવું જોઈએ પણ વધારે પડતું હોય તો ટીચર ના હાથ બી બંધાઈ ગયા છે ન છોકરાઓને કઈ કહેવાય ન છોકરાઓને કંઈ મરાય કે ન છોકરાઓને કઈક કઈક કરાય એમને તો તરત જ વાલીઓ છે ને આપણા ઉપર ચડી બેસે કે ભાઈ તમે મારા છોકરાને આમ કેમ કીધું એને કોઈની સાથે ડબ્બો શેર ન કરવો હોય તો એ નહીં કરે તમારે એને એકલા બેસીને ખવડાવો આવા બધા બી સ્કૂલ ના હો તો નિયમો બી બધા એવા થઈ ગયા છે ને કે આપણાથી બાળકોને કઈ જ કવાતું નથી શું? કેવું તમે
હા હા બરાબર છે એટલે આપણા જમાનામાં તો એવું હતું કે આપડા ત્રણ ચાર ભાઈ બહેન હોય એટલે આપણે આપડે શેરંગ કરીને શીખી ગયેલા પણ આજકાલના જમાનામાં એક જ છોકરા એટલે એને બહ લાડ પ્યારથી આપે મોટા કરેલા હોય એટલે એ લોકો એવું બધું શીખી જની અને જે માંગે એટલે આપણે અપાવીએએ છોકરાઓને એટલે એમને ખબર જ પડી ગઈ કે આ લોકો તો આપણને બધું અપાવે છે એટલે એ લોકોને એ બધું આવડતું જ નથી આપણા જમાનામાં તો આપણે આપડા ભાઈ બેન સાથે બધું શેરિંગ કરતા હતા મે પણ મારા ભાઈ બહેન સાથે મારી બેન હતી તો એની સાથે બધા જ બુક્સ ને બધું સારીંગતા હું પણ પોતે બીજાની બુક્સ વાપરતી આપણે તો પોતાના મમ્મી પપ્પાની પરિસ્થિતિ વિચારીને જ આપણે અગાડી ભણતા અને બધી રીતે આપ વસ્તુ વાપરતા એ રીતે પણ આજકાલના છોકરાઓને તો એવું છે કે બધી વસ્તુઓ મળે કેવી એટલે આપણે આપાવી દઈએ એટલે એ લોકોને ખબર કે આ બધું વસ્તુ મળ્યા જ કરે એટલે એ લોકોને વસ્તુની પણ કદર હોતી નથી એટલે આ રીતે આપણે લોકોને એ બધું શીખડવું જોઈએ અને આપણેે બી એઝ અ પેરેન્ટ્સ એ લોકોને બધી જ વસ્તુઓ માંગીએ એટલે તરત આપી દેવી જોઈએ કેમ કે એનાથી એ લોકોને શું થાય કે ખબર કે વસ્તુઓ આપી દે છે એ લોકો એટલે લોકોની જીત પૂરી થ આ કરે છે આપણા જમાનામાં તો આપણે આપણા મમ્મી પપ્પા પાસે બી એટલા પૈસા નહી હતા એટલે એ લોકો બી વિચારી એ વિચારીને આપણને વસ્તુ લઈ આપતા જરૂર હોય તેજ વસ્તુ લઈ આપતા અને એ પણ આપણે બહ સાચવી સાચવીને આપણે વાપરતા હતા કાલના જમાનામાં છોકરાઓને તેવું આવડતું જ નથી લોકો તો જ કોઈનું વિચારે જ નહી અને વસ્તુનું પણ કઈ કદર હોતી જ નથી લોકોને એટલે હું તો જે મેં તો જયારે પણ આવી રીતના મારા મમ્મી પપ્પા લઈ આપ તો હું મારી બેનને પણ થોડું આપતી અને મેં પણ શેર કરતા અમે લોકો આજુબાજુ વાળા સાથે પણ આવી રીતના ભાઈ બેન હોય તો તે લોકો સાથેી બધું શેરિંગ કરીને વાપરતા બુક્સ પણ જોઈએ તો અમે બુક્સ પણ એકબીજાના વાપરતા અને બીજાને જોઈને જો જરૂરિયાત હતી તેને પણ એ બધા બુક્સ આપી દેતા હતા એટલે આ રીતે આપણે એક શું કેવાય જરૂરિયાત જરૂરિયાત કરીને થોડું થોડું વાપરતા ગયા અને આગળ પણ આવી રીતના જે ભણવાનું હતું. તો મમ્મી પપ્પા ન વિચાર કરીને એ પ્રમાણે પછી અમે લોકો કે ખબર છે. કે ભાઈ આ કોલેજમાં જવાનું છે તો ફીસ ઓછી હોય તેજ કોલેજમાં પછી અમે લોકોએ એડમિશન લીધું ને આજે સારા ભણી પણ ગયા છે પણ આજકાલના છોકરાઓને તો આપણે એટલું બધું એ લોકોને તો આ સારી સારી યુનિવર્સિટીમાં ભણવાનું જોઈએ એ લોકો કોઈ વિચારતા નથી મમ્મી પપ્પાનું પણ આપણે તો બધું વિચારીને જ આપણે કરતા હતા કે એ લોકોની પરિસ્થિતિ કેવી છે ને આજકાલ તો એવું છે કે તરત જ લોન મળી જાય એટલે આપણે પણ એઝ અ પેરેન્ટ્સ એ લોકોને બધી જરૂરિયાત પૂરી પાડીએ અને એ લોકો કે કે ચાલો આઈ એમમાં યુનિવર્સિટીમાં એ લોકોને ભણવું છે તો આપણે તો ત્યાં ભણવા પણ મોકલી દઈએ પણ આપણે પરિસ્થિતિ વિચાર કરતા નથી આગળ કે શું થશે શું થશે જો એ છોકરો ભહેણો નહી એ બરાબર નહી ભણે તો પછી આપણા પૈસા તો એમ જ જવાના એટલે થોડું આપણે પણ બધું વિચારીને અગાડી ભણાવવું જોઈએ અને બધું એ લોકોને સમજાવવું જોઈએ. કે આ રીતે બધી વસ્તુઓની પણ કદર કરવી જોઈએ એટલે આગળ જતા એ લોકોને પણ થોડી સમજણ પડે આ વસ્તુઓમાં
સાચી વાત છે તમારી કે એ લોકોને છે ને આપડે પૈસાની કિંમત સમજવી જોઈએ કે ભાઈ પૈસા એમ જ નથી કમાવાતા તમને બધી વસ્તુ મળી જાય છે એનો મતલબ એવો નથી કે તમને બધી જ રીતે અવેલેબલ કરવી જ વસ્તુ જોઈએ એમ હવે તમે જ વિચારો હવે મારો દીકરો આ ટ્વેલ્થની એક્ઝામ આપી ને હવે અત્યારે મને કે છે કે મારે ભાઈ બાર ભણવા જવું છે હવે તમે કીધું તેમ આપણા મા બાપની પરિસ્થિતિ આપણે તો સમજીને આપણેે એ રીતે ભણા પણ હવે ના છોકરાઓ તો કોઈ વસ્તુ માનવાની તૈયાર જ નથી રાખતા કારણ કે એમ કે છે કે મારે બહાર ભણવા જવું છે હવે બેક જગ્યાએ અમે લોકોએ થોડી તપાસ તો કરી કે ભાઈ શું છે શું નહી કેવી રીતનું છે કેટલું ફી સ્ટ્રકચર છે ના બધું એમ પણ હવે મારે બી તમે ક તેમ લોન આસાની થી તો મળે છે પણ મારે મારું મોર્ગેજ પર મારું ઘર મૂકવું પડે એટલે એ બધું બી આપડે વિચારીને જ કામ કરવું પડે શું કેવું તમારું આજે સારું લાગ ગયું હા તમારી સાથે વાત કરીને ચાલો તો પછી મળશુ